શું કર છો
કઈ નહી બસ બેઠા છીએ બોલો
તો
બસ બેઠા છીએ બધા
હ હા.
હા બોલો.
હા.
અરે અત્યાર તો કોઈ છોકરા જ બહાર રમવા માટે જોવા નહીં મળતા મતલબ બધું શાંત શાંત છે આમ
બરાબર હા
તો કેવું રમતા હોય કંઈક કંઈક બહાર પણ અત્યારે તો બધા ફોન નમા એવું જ વધારે જોવા મળતા હોય છે.
હા સાચી વાત છે એવું નહ પણ પહેલાના ટાઈમમાં કેટલું મસ્ત મજા આવતી રવાર
હા એ જ ને પેલા તો સંતા કુકડી છે પછી ગીલી દંડા ને ક્રિકેટ ને બધું સાંજે બધા ગમતા જ હોય.
હમ
બપોરે ચાર વાગ્યા થી નીકળી જાય તો રાત્રે ઘરે ખાવા ભેગા થાય ખાલી.
હમ.
તો બો ઉનાળો હોય એ ઉનાળામાં તો એવા કાળા કાળા થઈ જાય રમી રમીને તો અભિરમતા જ હોય
સાચી વાત છે બહુ મજા આવ જેદી બચપન માં તો રમવાની
બહુ જ અમે બી બહુજ રમ્યા છે સંતા કુકડી ને એવું બધું.
હમ એ ટાઈમ આખો અલગ જ હતો.
હા સતોડિયું, સંતાકુકડી. પછી પેલું આંખે પટ્ટી બાંધીને બે આંધળી ખિસકોલી.
સાચી વાત કે.
બધી બહુ જ ગેમ્સ અને એમાં એ તો સમર વેકેશનમાં જો મામાના ઘરે બધા કઝિન ભેગા થઈ ગયા ને તો તો વધારે જ મ જાઇ આજાય
બરાબર હા એમ એ પછી ધાબા પર ઊંઘવાનું ના બધું ઊવાનું અત્યારે તો બધા લોકો છે ને ધાબા પર ને એસી માં ઊંઘે છે.
હા લોકોની ફર્સ્ટ પ્રાયોરિટી થઈ ગઈ છે ગાઇસ સમરમાં તો એજ ઈ હોવું જ જોઈએ એમ
હમ.
તો. અત્યારે બી ઘણા લોકો સુતા હોય છે ટેરેસ પર અને ટેરેસ પર એટલું ઠંડુ હોય છે યાર નેચર વાઇસ એસી કરતા બી આમ બેસ્ટ ઊંઘાઈ જાય એટલું ઠંડુ હોય છે. ખાલી માછરનો કઈ જુગાડ કરવો પડે.
હમ્મ
મચ્છર ભગાડવા માટે કઈક એની અગરબત્તી છે કે ઓડોમસ લગાઈને સુઈ જાવ તો પછી થઈ ગયું કામ. સીધી સવાર પડે ઊંઘો ને એવા બે મિનિટમાં તો.
પહેલાનું ટાઈમ તો ત બધાના કે બધા એક એટલું બધું રમવાય નહી દેતા પેરેન્ટસ કે બસ અંદર બેસી જાઓ અંદર બેસી જાઓ દસ્ટ ના ઉડાવશો પેલું ના કરશો.
હા. ધૂળમાં જાણે બઉ ગંદા થઈ જતાયને એમ પોતાના છોકરાને એટલું સાચવે પેમ્પર બહુ કરે છે.
હમ્મ
છોકરાની કેર લેવી જોઈએ કે ના અત્યારે એવો જમાનો છે કે ભાઈ અ ચોર વગ ઘરે આવે છે છોકરાઓને ઉઠાડી જાય છે વેચી દે છે એ લોકોને એટલે એ લોકો મા બાપ ની બી એક એ કેર બરોબર છે ચિંતા કે ભાઈ છોકરું કઈક લઈ ના જાય કોઈ પણ એ એવું સાચવામાં એ લોકો છે ને છોકરાઓને ફોન ની આદત વધારે પાડ દીધી. અને એમાં એ લોક લોકો આઉટડોર ગેમ જ ભૂલી ગયા છે.
હમ જેવી રીતે આપણે રમ્યા છે ને એવી રીતે એ લોકો.
હ એવન લોકો. લોકોને તો ખબર બી નથી પેલી ખબર લખોટીઓ આવતી. નાનપણમાં તો કેવી રીતના રમ. રમતા હતા એવું તો એ લોકોને એવી ગેમ જ નહી ખબર રમતા જ નહી આવડતી.
સાચી વાત કીધ.
સતડિયું બી એ લોકોને નહી રમતા આવડ. અત્યારે તો પ્રોફેશનલ આઈ ગયું. છે પાછું સતોડિું અલગ. અલગ પ્લાસ્ટિક. ના ને એવા આવે જયારે આપડે તો પથ્થર ને એવું મૂકીને રમતા હતાા.
સાચી વાત છે.
તો અને વધારે તો પેલું શું કલે થી જ નાના છોકરાઓ વધારે રમતા હોય છે એક બે વરસના.
હા અને એ લોકો જે રીતે આપડણે રેતી માં રમ્યા છે એની રીતે નહી રમ્યા એ લોકો જેવી રીતે આપણે રેતી. પલા ખબર છે અંદર આમ. બનાવે ઘર ને બધું.
હા હા. અમે તો કેવું કરતા હતા બે પલંગ હોય ને તો બે પલંગ સામસામે મૂકી દઈએ અને એની ઉપર ચાદર ને એવું બધું નાખી ઘર બનાવીએ. પછી ઘર ઘર તા રમે ને તો. ઈટ હોય ને એને, એનો ભૂકો કરી નાખીએ. અને પછી એને પેલું શાક બનાઈએ ને તો એઝ અ મરચું યુઝ કરીએ, પછી રેતી રેતીને બી પલા રેતીને પલાળી દઈએ ને એટલે કેવું એનું શેપ પડી જાય ગમે તે વસ્તુમાં મૂકો એને એટલે તો કશું બાઉલ જેવું હોય ને એમાં એને મૂકી દઈએ અને પછી એને હું ધુપાડ્યા ને એટલે કેક જેવું થઈ જાય આખું. એવી રીતના રેતીની કેક બનાવતા ફોન નતો ને એ ટાઈમમાં એટલે આવું બધું બોજ ગેમ રમતા હતા, ચાર વાગે પછી તો ગરમાં હોઈએજ. ના
સાચી વાત છે.
તો અને મમ્મીની ઓઢણી ને સાડી તો એટલી લપેટી છે, ટીચર ટીચર રમવામાં તો ઓહહો હો ભાઈ, ચોક ના બોક્સ બી લાઈને એટલા રાખીએે ઘરે, ટીચર ટીચર રમવા માટે તો
હા, મજા આવતી ત્યામને
હા, બે ચાર બેનપણીઓને સ્ટુડન્ટ બનાવીને બેસાડી દેવાનું અને એટલું આમ એટીટ્યુડમાં ભણાવવાનું કે ઓ હો ઓ પ્યોર ટીચર વાળી ફિલિંગ. હા, બોવ મજા આવતી હતી પણ નાનપણમાં તો આ બધી ગેમ્સ રમવાની
અત્યારે એ છોકરાઓ એન્જોય નહી કરી શકતા.
અત્યારે તો ત્રણ ચાર વર્ષ ના પબજી રમતા હોય, ફ્રી ફાયર રમતા હોય.
સાચી વાત કીધી અને હું રીલસ જોત તાઈ
રીલ સ ને બસ ફોન પકડાઈ દીધો, યુટ્યુબ પકડાઈ દીધું. પતી ગયું, અરે એ લોકો કન ટેન્ટ ક્રિએટ કરતા હોય છે પાછા.
સાચી વાત કીધી.
તો એ લોકો રીલ્સ બનાવતા હોય, ગાઈ સી એ દેખો, એસા હુઆ ને આમને તેમને
હમ્મ અને બ્લોગસ ને બધું જોતા હોય
હા, વ્લોગ્સ ને એવું બધું. ઇવન આપડે જેટલા યુટ્યુબર્સને નહી જાણતા હોય ને, એટલા પાંચ છ વર્ષ ના છોકરા એ યુટ્યુબર્સને જાણતા હશે આપણાથી વધારે.
હા.
તો સ્પ્લીટસ વિલા છે, બિગ બોસ છે, જી હોટસ્ટાર પર આજ- બધું પકડીને બેહી જાય છે, પછી કલાકો ના કલાકો કાઢી નાખે એમાં
સાચી વાત અને કેવું થાય કે બધા પછી અત્યારે થઈ ગયાને મોટા તો એ લોકો કેવું કરે કે જેમ કે બેડમિન ટન જે રીતે આપણે બેડમિન્ટન બધું રમતા એ લોકો
હમ્મ
આપડે બેડમિન્ટન રમ યે રાત્રે પછી કોક દિવસે કઈક જવાનું ગાર્ડન માં રમે પણ મોસ્ટ ઓફ જાય છે, છોકરોમાં પણ એટલું જેવું આપડે પેલા રમતા એવું ની
હા એવું ભાઈ એવું તો એ લોકો એ બધી ગેમસ જ અમુક નઈ જોય. તો. હા, એટલે અને એના લીધે તો ફોન તો વધારે જોવાના લીધે ચશ્મા બી એ લોકોને જલ્દી આઈ જાય છે. આંખોને નુકસાન થાય ને તો નાના નાના છોકરાઓને હવે તો ચશ્મા પહેરીને જોવા મળે છે.
સાચું કીધું તમે. અને ચશ્મામાંથી વય પણ નંબર હાય કઈ વારા હોય છે.
હા અને પાછું એવું બી નહી કે ખાલી ફોનને એવું જ યુઝ કરતા આવડતું હશે વોટ્સઅપમાં એવું બી નહી કે રીલ્સ રીલ્સ જ ખાલી સ્ક્રોલ કરતા હશે એ લોકોને ચેટ કરતા બી આવડે ઇન્સ્ટામાં પ્રોફાાઈલ બી એકદમ હાઈ ફાઈ બનાવતા આવડે. રીલસ ઉતારતા તા બી આવડે એ લોકોને. પછી લેપ લેપટોપ બી એટલું યુઝ કરતા હોય છે એ લોકો.
આપણને જેટલી ખબર ની પડતી એટલી નાના છોકરાઓને ખબર પડી જાય છે બધું કરે છે એ લોકો
અને આપડે એવું કહીએ ને કે ભાઈ આ ગેમ રમ આપડી આઉટડોર ગેમ કહીએ ને કે સંતા તા કુકડી કે એવું કઈ રમો ફોનમાં ફોનમાં તો એવું કેશે તમને શું ખબર પડે અત્યારે તો ટેકનોલોજી નો જમાનો છે તો લેપટોપ ને એવું બધું તો શીખવું જ પડે ને કે એવું કે, અલ્હ ભાઈ. હ. બઉુ જબરા હોય છે અત્યારના છોકરાઓ તો.
હાજી હાજી.
ખરેખર પણ એ લોકોના આ એ લોકો ના પેરેન્ટ્સને સાચવવું જોઈએ કે આ બધા માંથી એ લોકો થોડા દૂર થાય તો આમ સમજે. અને કેવું માનસિક વિકાસ ના લીધે અટકી જાય એ લોકો નો
હા એ વાત સાચી.
શારીરિક બી પછી ના ઠીંગણા ઠીંગણા રહી જાય. સાયકલિંગ ના કરે એટલે લાંબ બી ના થાય.
બરોબર હા સાત. જોકી તો
બોડી ના ઈસ્યુ થાય પછી એ લોકો ના હેલ્થ બી સારી ના રહે એના લીધે છોકરાઓની.
હા સાચું કીધું.
તો. અમુક બાબતમાં પેરેન્ટસ સાચવે ના ને એટલે પેરેન્ટ્સ બી પોતે જોબ કરતા હોય બંને જણા મમ્મી પપ્પા બંને જોબ. કરતા હોય એટલે છોકરાને શું જ શીખવાડે. સાંજે ઘર ભેગા થાય બધા. બધા જમવા માટે.
અને ડિનર કરવાનું એ બધાનું પણ એ લોકોને ઠકાના નહી હતા.
હા જમવામાં બી પીઝા બર્ગર ને એવું જ બધું ઉપમોઢે આવે.
એ તો સાચું કીધું
તો ફ્રૂટને એવું તો ખાતા તો એટલું મોઢું વાંકું કરે કે આવું ફ્રૂટ ને કોણ ખાય. પીઝા બર્ગર આપ્યા હોય તો ફટાફટ ઉતરી જ. જાય એ લોકોને
સાચી કીધું એકદમ.
તો. બહુ આળસુ બી થઈ જાય છે કશું બી કામ કહીય ને તો તરત સાંભળે ના.
હમ્મ
અને અમુક તો કામ કીધા હોય ને તો ફોન માં ફોનમાં જ જાય હા સાંભળે જ ના. ખબર જ ના હોય કે તમે શું બોલ્યા તા એમ હમ્મ એવું બધું છે. સારું ચલો તો પછી વાત કરીશું હવે બીજા કોક નો કોલ આવે છે મને.
હા હા પ ચોક્કસ ચલો બાય બાય